હલો બોલો.
બોલો
મજા
મજા મજા
બરાબર બોલો બોલો
અ ઘરે શું
અચ્છા
ભરી બેન ફરવા ગયેલો એ ટ્રીપ કેવી હતી.
જોરદાર યાર મજા આવી ગયે
હા
યુઈ ગ્યોતો યશ અ તારે ઉયઠો
જ ક જ જ
અમે જોઓ ને રાજસ્થાન થી લઈને ઉત્તરાખંડ બધી જઈને. અમે ગયા તાર તો સારું હતું અત્યારે એની વરસાદ વાળું વધારે થઇ ગયું છે.
અ
હમ્મ અમે ગયા ત્યારે સારું હતું બસ સાત થી આઠ ડિગ્રી અગિયાર ડિગ્રી ટેમ્પરેચર હતું. મજા આઈ એમ તો જ્યાંથી જોયે હા જઈએ આવતા મહિને ગોઠી દો
હા સાપુતારા આલવું ના ઓલા માથેરન પછી જતાાય
અચ્છા હા એક એક કરીને બધું જતાય હમ્મ બરાબર
માથેરાન નું વેધર સારું છે.
હમ્મ કોઈ જઈને આયુ તમારું
હા હું વચ્ચે જઈને આયો ને માથેરાન
અચ્છા તમ જાયને આયા
ત્યારે વેદન નોતું બરાબર અત્યારે સારું છે પણ
અચ્છા તો મજાની આય હો
મજા એટલી બધી નથી આઈ
અહ
અત્યારે વરસાદ નતો ને
હા ઠીક છે
હમ્મ બોલો બોલો
બોલો બોલો
બસ મજા
આવો તો કોક દિવસ આ બાજુ
જોડે જ છીએ હમણાં આવું કાલ બાાર
હ હા
હેલો ધ્યાન છે જોડે આપજો એને ફોન
હલો
બોલો બોલો.
કેવું મજા
બસ મજા મજા બોલો કઈ છો
આઈ ઘેર બેઠા તા
બરાબર. બોલો બોલો. હું આયો. તો ત્રન ચાર દિવસ થાય.
ખર
મજા મજા તમે કોહ.
માથે રને ગોઠવી હવે.
ગોઠવી દો તમે.
એક થી દસમ ગોઠવ્ય એ. કોલેજ ની રજા પડે એટલે. એક્ઝામ ચાલુ છે તે
અચ્છા.
કેટલા સબ્જેક્ટ તો
છો.
કયું છે એમ ચાલો
બીજું સેમસ છે બીજું પશે ન ત્રીજું ચાવતું. એક આઈ તી તો સરળ થઇ જશે આમ.
અચ્છા. મારા પેલા છેમાં ચાર કેેટી
ઓ હ
બે સોલ થઈ ને બે મ વધી રે ભાઈ
હમ હ અ તો વેકેશન હશે કે ચાલુ થઈ ગયુ.
હમણાં ચાલુ થયું એક વીક પર
તો અમારુ વેકેશન પર છે તમારે ચાલુ થશે એવું.
હમ.
પચીસ પછી વેકેશન છે ક એટલે એક થી દસમ ગોઠવી માથેરાું.
ગોઠવતા પેલા કેજો એટલે હું એટલું રજાનું સેટિંગ કર દઉ મારુ.
એક થી દસ માં કન્ફોર્મ તે કોઈ બી ટાઈમ નીકળી જશે એક થી દસ માં ત્રણ ચાર તારીખ સુધી.
જે બી તારીખ હો એ મને ક દેજો.
કશોવાધો નહી.
બરાબર બોલો બોલો.
દ્વારકા જ દ્વારકામાં મજા આવી ગું ચાર દિવસ શું ક્યા
અચ્છા. બેસીી કે જઈ ના તમે થોડા ટાઈમ પેલા.
હમ મહિના પેલા ગયા તા ને.
હું હું કરયુ.
કંઈ આગર જવા જેવું છે એક વાર
હમ હમ.
બઉુ મજા આવે અત્યાર વેધર સારું હોય એટલે બહુ મજા આવે ત્યાં.
હા રિષિક એસુ ચૂરદાર હતા.
માથે તમને ઈચ્છા છે જઈએ હ આવતા મહીને.
એ પૂરી કરી દે હવા ઈચ્છા આપડે.
હમ.
બોલો બોલો બીજું.
બસ શાંતિ જાય એક્ષાપલ વાંચવા બેઠો.
અચ્છા. કઈ કોલેજમાં તમે.
બી એલ બી.
હમ.
અચ્છા બરાબર.
આવો પછી આ બાજુ પેલાથી
ના, ના, ચોક્કસ, ચોક્કસ. ચાલુ ચાલુ પણ હમણાં તો રજા પર હતો.
હમ કયારે જવાનું કોલેજ.
એટલે. હ જોવ કાલે ઈચ્છા થાય કાલ થી ચાલુ કરીશ. સારું મુંરત જોઈ.
આવો એ બાજુ હવે ફોન કરો.
કાલ બાલ આવું હેડો.
એક્ઝામનો ટાઈમ દસ થી એકનો એક વાગ્યા પછી ફોન કરો.
તો એક વાગ્યા પછી આવું.
હમ.
જોડે તમાર ફ્રેન્ડ ને લેતા આવું.
હમ, હમ.
બરાબર.
કશું વાધો નહીં લેતા આવો.
કયો ફ્રેન્ડ?
હ ધવલ ની વાત કરે.
હા.
બહુ ટાઈમ થયો મલયો એ આવે છે કોલેજ હવે?
હા જોડે જ. અમે જોડે એક જ છે સેમાં.
કોલેજ ના ટાઈમે નીકળ્યા ખરો પણ નડિયાદ બી ગયો.
હમ.
બરાબર.
ક્લાસ હતો ક્લાસમાં જોડે હતા પછી એવો નડિયાદ. બેરે બક મારેલું.
એની હારે?
હમ એમાં મજા આવી ગઈ હો બે મહિના કાસમાં.
હમ.
તોય કશું
એક્સીડેન્ટન્ટ થયેલો ફોન આઈલો?
હા એમ ગયા ત તો એક્સિડેન્ટ તો બાઈક લઈને પડ્યા એમ થોડી ક્રેક છે માઈનર.
અચ્છા બીજું કઈ નુકસાન નહી થયું.
હમ, હમ.
બરાબર.
હાથમાં થોડું વાગીએ.
અચ્છા, અચ્છા.
ક્રેક છે ચલાતું નહીં. હમ અત્યારે રેસ્ટ કરવાનો ટાઈમ આલયો પણ એક્ઝામ માથે છે હું કરવાનું.
હમ થઇ જશે બસ દસ પંદર દિવસ ઓકે
થઈ જોવાનું.
હમ.
અત્યારે થોડું સારું છે થોડું, થોડું ચલાય ના ચલાય
દવા લઈ લીજે
લઈ લઈએ
હમ હમ
આલ દિવસ ચાલુ કે બંધ છે?
શું કો છો?
આયલટીએસ
આયલટીએસ સાઈડ માં ચાલુ જવું ના જવું એવું બધું
હમ હમ
રૂટીન ડેશમાં આવો ચાર પાંચ બેન્ડ આવ મસ્તી કરતા કરતા આ જ રમીએ છીએ બાકી તો કઈ બહ ઇન્ટરેસ્ટ લેતા નહી. વેધર કેવય તો પવન આવશે તો ભૂલ
વરસાદનું વાતાવરણ છે ને
હમ હ આયલટીએસ થોડે બ મદદ થઈ નઈ જો
ઘર વાળા મોકલે એટલે જવું જ પડે
હા બ આઇએલટીએસ એટલે ટાઈમ નહી જતો યાર જલ્દી
કોલેજ એવું ના હોય એટલે હમ હમ
એક એક અલગ અલગ જ પર્સન એક પર્સન એક વાળું જોઈએ ટેસ્ટ એવું
એક્ઝામ આપવા બેઠા રીડિંગ રાઇટિંગ